કેમસો મજા હોય
હ મજામાં તમે કેમ છો.
એકદમ મજામાં જેનો આપણો ટોપિક છે કે ગુજરાતમાં આપણે જે મુસાફરી કરતા હોય ને ધાર્મિક સ્થળો હોય. કે આપણે કં ફરવામાં સ્થળોએ ગયા હોય. એ વિષ આપણેે ચર્ચાઓ કરીએ તો સૌથી પહેલા તમે જણાવો તમારા અનુભવ
બરાબર હા અમારે ત્યાં તો શું. અ નવરાત્રી આવે ત્યારે અહીથી બધા માતા ને મઠ જાય પગે ત્યાં રસ્તામાં સેવા બધા સેવા પ્રા આપને મળે ને ત્યાં બધા પગપળા માતાના મઠ પોહોચે એકસો વીસ કિલોમીટર થાય માંડવી થી અને બીજું. હા બીજું ચોટીલા પગી જાય તો નવ દસ દિવસ લાગે એ પર ચે ત્રણ મહિનામાં જાય છે ત્યાં અમારી ત્યાં
માંડવી થી ચોટીલા પગે ત્યાં રસ્તામાં ત્યાં સેવાઓ ના મળે પણ અમારે ત્યાંથી ખટાડા હોય ને હા એમાં બધું. સરસામાન લઈ જાય ને કેમ્પ રાખીને રસ્તા માં સેવા કર તો જેય ને હાલતા જાય બધા એવી રીતે તો અહીં ચામુંડામાંનો પણ મહીમા વધારે છે અને આશાપુરામાંનો પણ મહીમા સારો છે. તમે જણાવો હવે.
હું જો મારી વાત કરું ને તો જેમ તમે કીધું કે આપ અમે લોકો છે ને એ ને હ હમણા થોડા દિવસ પહેલે જ હું વાત કરું કે આપણે એક પ્રવાસ ઉપર અમે ગયેલા હું મારા મિત્રો સાથે અમે છે ને હિંગોલગઢ નામનું એક આખું જંગલ છે હિંગોગઢ જે તમે સાળ સાળંગપુર જતા હો ને ત્યાં વચમાં આવે છે હિંગોળગઢ ના અનુંજ જંગલે છે ત્યાં બધા બારે જાતના પ્રાણીઓ છે. અત્યારે એટલે આમ બહુ મસ્ત તો જગ્યા છે તમે આ આ ચોમાસાનો અત્યારે સમય છે તો અત્યારે અત્યારે તમે મજા આવે ને જે વરસાદ આવતો હોય ને તો બો જ મજા આવે બધાન્ય વન્ય પશુ પક્ષીઓ જીવજંતુઓ બધી જાતના પશુ પક્ષીઓ અંદર છે ત્યાં ત્યાં તમને આમ આમ વચ્ચે એક જાડી છે સાવમ બાજુ માંથી તમને આમ દેખાય બીજે તમે આમ કે આમ જાતા હોય ને એટલું બધું આમ નજીક થી જોવા ન મળે પાહે તો સાવ આમ નજીકથી જ જોવા મળે એટલું આમ નજીકથી એમ કલીયર શોર્ટ મળે તમને જોવા માટે અને ત્યાં અમે અ આખો દિવસ સવાર ના અમે ગયા તા અને તે આખો દિવસ અમે ત્યાં આખું બધું જોયેલું ત્યા બધા પશુ પક્ષી હોય પછી આ મગર ને પછી પ્રાણીઓ જે જરચર પ્રાણીઓ હોય ને જરચર પ્રાણીઓમાં તમને ખબર હોય શું શું આવે મગર આવે પછી ઓલ શું કેવાય પ્રાણી એક બીજું આવે છે એ ઈ બહુ મસ્ત હતું
હમ
પછી સિંહ વાઘ તો ઈ તો કોમન થઈ ગયા હવે સિંહ વાઘ ને એ તો બધા બાકી લોટોફની આ બધા પશુ પક્ષીઓ અમે જોયેલા અને ત્યાં પછી અમે શું છે કે બપોરના સમયે વન ભોજન કઇરુ તું સંભોન મજા આયવી તી ત્યાં બધા મિત્રો સાથે ગયા તા ને ફરવા માટે વન ભોજન સાથે કયરુ અને પછી અમે બપોર પછી ચારૅક વાગ્યા અમે નીકળી ગયા ત્યાંથી કારણ કે સાંજના શાંત થાય એ પહેલા નીકળી જવાનું હોય ત્યાંથી જંગલમાંથી જંગલમાં રાત્રે રોકાઈ ન શકાય કોઈ દિવસ ઈ આપડા માટે ખત ખતરા રોપ છે
હા ખતરા સિગ્નલ છે સાચી વાત છે
અને બીજું ઈ કે અમે પછી ત્યાંથી છે ને આગળ એક પેલું શું કે વોટરપાર્ક હતું ત્યાં વોટર પાર્કમાં ફરવા માટે એન્જોલો ગરમીનો સમય હતો એટલે શું વોટર પાર્કમાં નાહવા માટે જઈએ ને
હા
ત્યાં તો મેં ત્યાં ગયા તા ચાર ચાર વાગે અમે અયથી નીકળી ગયા પછી ત્યાંથી અમે પાંચ વાગે ત્યાં પહોંચી ગયા હતા વોટર પાર્ક અને ત્યાં અમે બો જ આમ એન્જોય કયરુ વોટરપાર્કમાં આખો દિ અ સાંજે આઠ વાગ્યા સુધી ત્યાં બધી ઘણી બધી રાઈડ હોય ને રાઈડ હોય તમને
હમ
અલગ અલગ રાઇડ
ત
ત્યાં અમ રાઈડમાં એન્જોય લીધું મેઇન ડાન્સ કર પછી બેવ બેવ પુલ હોય તમને ખબર હોઈ તો બેવ પુલ
હમ ગઈ નથી ત્યાં એટલે ખ્યાલ નથી બા
વેવ પુલ માં કેવું હોય વેવપુલ માં કેવું હોય કે આપડે જે દરિયામાં મોજા કેમ આવે
હા
દરિયામાં આપડે મોજા ન આવતા હોય મોજા આવે એટલે એવી રીતે એક પુલ હોય જેમ એક સ્વિમિંગ પુલ હોય મોટો બહુ મોટો હોય એટલે ત્યાં એ લોકોનો ટાઈમિંગ હોય એ ટાઈમિંગ તમે ત્યાં વેવપુલમાં જાઓ ને એટલે મોજા આવાના ચાલુ થાય ઓટોમેટિક મોજા આવે એમાં
બરાબર
એ લોકો એ સીસ્ટમ ગોઠવી હોય એટલે તમે અંદર જાઓને પાણીમાં એટલે આમ તમે આવું અ અ પાણીનું મોજું આવે ને એટલે ઊંચા થઈ જાઓ ઊંચા ઊંચા થઈ જાવ તમે
બરાબર હમ્મ હમ્મ હમ્મ
જૂઓ હવે બીજું મોજું એને એનો એટલે બેક ટુ બેક મોજા આવતા જ હોય પાછળ પાછળ એવી રીતે એટલે બહુ મજા આવે પછી અમે લેઝી રિવર લેઝી રિવર હોય ને
લેઝી એટલે
લેઝી રિવર એટલે એમાં એવું હોય કે એમાં ટ્યુબ હોય તમને ખબર હોય તો જે પાણીમાંથી ડૂબતા કોને બચાવે કે ટ્યુબ ટ્યુબ ટ્યુબ ગળામાં નાખી નો પહેરતા પહેરીને નાહતા હોય ઘણા લોકો લોકો છે ને તડતા નો આવડ તું હોય એટલે ટ્યુબ હોય ને ટ્યુબની ઉપર બેસી જવાનું અને એક જાત નું આમ આપણે કેમ પ્રદક્ષિણા કરી મંદિરના ફરતે પ્રદક્ષિણા કરી એવી તેમ આખું ઓલું વોટર પાર્ક હોય ને ફરતે લેઝી રિવર બનાવ્યું હોય આખા ગોળાકારમાં એટલે એ લેઝી રિવરમાં તમે એ પાણી કન્ટિન્યુ ચાલતું જ હોય ધીમે ધીમે એટલે એ તમે એમાં એ ક્યુબ ઉપર બેસી જાઓ ને એટલે ધીરે ધીરે કરતાં એ ચાલતી જાય એટલે રિવર ચાલતું હોય પાણી ચાલતું હોય એની સાથે સાથે આપણે ચાલી એ લેઝી રિવર કેવાય તેમાં એસીને તમામ સુઈ જાઓ તોય તમને ખબર ન પડે હું પાણીની ઉપર સૂઈ ગઈ એવામાં બહું મજા આવે એમ એન્જોય બઉ એજોય વિદેશી
અમારા માંડવી બીચ ઉપર એવા ઘણા બધા છે અ અ દર રવિવારે ત્યાં બધા ફરવા જાય ને તો એ એના ઉપર અતાર કરતા નતું હોય એ અંદર બેઠા હોય એ અંદર ની અ અન ટ્યુબ હોય ન
હા એ લેઝી રિવર એ એટલે એમાં શું છે કે લેઝી રિવર છે ને ઈ એ અમુક જગ્યાએ જ હોય એ હજી સ્વિમિંગ પુલ મેં તમને ન કીધું
હા.
હલો સ્વિમિંગ પુલ હોય ને જી એને એમાં એમ એમાં જોઈએ સ્વિમિંગ પુલમાં જ લેઝી રિવર બાકી કે લેઝી રિવર જોવા નથી મળતી
બરાબર.
પણ મેં પછી થી જોયું ને અમે થોડાક અમે હવે એવો પ્લાન અમને થોડાક દિવસ પહેલાં કયો તો કે જે આપડે સોમનાથ છે ને સોમનાથ દરિયો
હા.
ત્યાં ભી અમારે ત્યાં ભી અત્યારે અમારે જવાનું પ્લાનિંગ ગોઠવી રહ્યા છે અત્યારે સોમનાથ દરિયામાં નાવા માટે કારણ કે ઈ ત્યાંની દરિયો બહુ આમ મોટો છે સોમનાથ નો દરિયો છે ને અને આમાં બહુ મજા આવે ત્યાં જઈને
બરાબર મારા તો ઘરની પાસેથી જ અડધી કલાકની દૂરી પર જ છે સમુદ્ર દરિયો એટલે હમરાજ શું પરસો તો મહિનો હતો ને તો બધા ત્યાં અમે ત્યાં જ જાતા દરરોજ નાવા સવારે જાય ને તો મજા આવે એમ સવારે હા બોલ. હા તો એ સવારે શું અમારામાં એવું હોય કે ધાર્મિક પુરુષોત્તમ અધિક માસ બોલી ને
હ
હા તો ત્યાં પછી સવારે સમુદ્ર એ દરરોજ નાવા જઈ ને કથા સાંભળી ને એવું તો ત્યાં આપણ મજા પડે એમ જઈએ તો
બરાબર એટલે પછી મેં છે ને હું નાનપણની એક મારો પ્રસંગ કહું તમને નાનપણમાં અમે લોકો સ્કૂલ માંથી પિકનિકમાં આપણને લઈ જઈ ને
હા
સ્કૂલમાંથી પિકનિકમાં અમે અમને લોકોને છે ને અહિયાં પેલા આપણે અહીંયા એક આ જ અમારે ત્યાં આપેલું છે એક ઝુ બનાવેલું છે ઝુ છે ને ત્યાં અમને લઈ લઈ ગયેલા છે અને આખો દિવસ ત્યાં શું એક અમને ત્યાં એક નવું અમે જે જે જગ્યામાં સ્કૂલ હતી ને ત્યાં જ ઝુ બનાવેલું છે એટલે ત્યાં શું નવું નવું પેલું ઓપનિંગ હતું. એટલે અમને શું કીધું હતું કે આખો દિવસથી આપણે રેવાનું છે. અને પછી સાંજે બધાને આવવાનું છે ઘરે પાછું
બરાબર
એટલે અમે આખો દિવસ ત્યાં નાના હોય એટલે આપડે એક્સાાઈટમેન્ટ બહુ વધારે હોય તમને
હા વધારે હોય હા
કેમ કે આપણે નાના હોય ત્યારે આપણે આ બધે જંગલને પ્રાણી અને ને વાઘ જોઉ જોવાનું નહી આપડે બહુ મજા આવે.
હા મજા આવી જાય.
એટલે ત્યારે અમારે શું પહેલી વખત જ મારો એ પ્રવાસ હતો સ્કૂલમાં એટલે જોવા ગયેલો તો બહુ મને મજા આવી મારા સાથે મારા મિત્રો એ હતા તો એ બધા અમે બહુ બહુ મજા કરી પછી અમે જંગલ બધા પશુઓને જોઈ પશુ પ્રાણીઓને જોયા પછી અમે ત્યાં પછી રહીમાં બહુ બધી રમતો રહીમાં કેમ કે નાનપણમાં આપણે રમતો રમવાની બહુ મજા આવે.
હા રમત રમવાની મજા આવે સાચી વાત છે હવે તો એ રમત તો ક્યાંય દેખાતી નથી.
હા એ તો હવે બધું ઓન લાઈન આવી ગયું બધું રમતો ઓનલાઈન મોબાઈલમાં અત્યારે બધા અત્યારના જે બાળકો છે બ ઓનલાઈન રમે છે જે આપણે પેલા અ ઓનલાઈન નો રમતા ઓફલાઇન રમ
હમ ઓફલાઈન રમતા સાવ સાચી વાત છે.
એટલે હવે શું બધું ઓનલાઈન થઈ ગયુ એટલે બધું ઓનલાઈન માં અત્યારે બધું મળી જાય. સારી સારી ગેમો હોય બધી બધી અત્યારે ઓનલાઈન ઉપર જ બધું ચલન વધી ગયું છે.
હમ આજના બાળકો રમવા જ નથી જતા ને બારે હા
હા એટલે ત્યારે શું કે અમે બહુ બધી રમતો રમીને બહુ મજા આવી પછી અમે સાંજે સુું છે પછી ઘરે બધા અમે આવતા રયા. બધા સ્કૂલમાં ટીચરો સાથે વાલીઓ પણ તેડવા આવ્યા તા અમને એટલે મે બધું પ્રસંગ કીધું કે અમે આવી એન્જોય રયો આખો દિવસ તો એ અમ અમારા માતા પિતા એ બહુ ખુશ થઈ ગયા કે બહુ મજા આવી ને તમને બસ પછી એને મારા ટીચરનો આભાર માનનો કે બસ તમે મારા બાળકોને સારી એન્જોય કરાયું તો એ બદલ તમારો ભાઈ આભાર એટલે પછી અમે એ પ્રસંગ અત્યારે બી મને યાદ આવે છે અત્યારે કારણ કે આપણે નાનપણના પ્રસંગો શું છે કે બહુ ભૂલાય નય આખી જિંદગી સુધી આપણે સંસ્મરણમાં આપણે યાદ યાગા યાદગાર આપણે ગમે ત્યારે એને એ પળની યાદ કરીને ત યાદ આવી જાય આખા બધા આખા પ્રસંગો
હમ સાચી વાત છે.
સ સારું આપણે છે આપ પ્રસંગના ટોપિક આપણે જે ટોપિક ઉપર વાત કરી તો એ બદલ તમારો ખુબ ખુબ આભાર.
હમ તમારો પણ આભાર થેન્ક યુ.
વેલકમ.